હલો.
બોલો કહો શું કરો.
શું શુંરષ મજા.
બસ મજામાં મજા શું તમારે કેવું ચાલ આ,
બસ અમારે શાંતિ શ્યાલ લાાઈબ્રેરી આવેલા વાંચવા.
હોય મને સરકારી નોકરી તૈયારીઓ કરો.
હવે ગવર્મેન્ટની તૈયારી ચાલુ છે‌. એક બે આવી છે. હા અમારા ફિલ્ડની સિવલ એન્જિનયરિંગ ની કરો હા. પછી હું આગળ એક બે આર લઈ રહ ના, ગૌણ સેવા અને જીપીએસીની કરો. જીપીએસસી ની ચાલુ હવે તો અમારી સિવિલ એન્જિનયરિંગ ફિલ્ડની,
બરાબર.
એવું હા એમને અને, શું કેવાય તમે શું કરો છો.
બસ અમે તો લેબમાં બેઠા હતા ટેસ્ટિંગ ચાલુ છે.
ટેસ્ટિંગ ચાલુ છે એમને જમવાનો બ્રેક નહી પડ્યો.
નાવે રિસેસ ટાઈમ મારો એક થી બેનો હોય એક વાગે જમીએ દસ પંડર મિનિટ વારહ.
ના તમારો અને તમારો ફોન આવ્યો હું ઘણા દાડે યાદ કર્યા છું.
ઓ ટાઈમ તો ખાસો થઇ ગયો હો, સુરજભાઈ.
હમ.
હવે તો લાવો તાર હવે ફ્રી થઈ હું કોઈ ને કદાચ બ્રેક જેવું હોય તો ફોન કરી દઈએ કહઉ. તો શું કરી આપું છે? બસ સોનથી હ્યાલ હવે જુઓ ને આજે હવે લાઈબ્રેરીમાં હ વોંચવાનું પટી ગયો જમવા જવું હે અમારે
એવું છે એમને.
બસ પછી જમીન વાળી પાસે આવતા રહીશું. હવે આ પરીક્ષા વરીક્ષા પટે ને હા હવે લાઈબ્રેરી.
હમ હમ.
અ પરીક્ષા પરીક્ષા પટે તો પઈાવ ફરવા જવાની ઈચ્છા હે.
એવું હો એમમે હવે ગરમી પૂરી થવા આઈ ગણ નાળો પૂરો થવા આવ્યો એલે હવે થોડું ઠંડક વાળા વાત વાતાવરણમાં જોક જઈયા આવે હો તો મજા રે એમ તો.
ચાલે ચાલે થોડું ઠંડક જેવું હને મારે એવી ઈચ્છા હ કે માઉન્ટ આબુ સાઈડ જઈ જઈએ.
હા હાલ માઉબુ સારું રે. વરસાદ જેવું વાતાવરણ હોય અને હૌથી ઊંચો હ ઊંચો પર્વતમાં આવે ને રાણો.
હા બઉુ ઊંચો પર્વતમાં હવે આજે અને તો પાસે શું કે જોવા લય કે ઘણી વસ્તુ તો હૈ.
ધાતીયો ગૌમુખ હ પછી ગુરુ શિખર હ આ બધું જોવાનું બઉ ગુરુ, શિખર તો શ ઊંચા ઉપર તો વાદળ વાડે નને?
હા એ બાજુ તો બઉુ ઊંચી એટલે આઈ છે ને એમાં તો માઉન્ટ માઉન્ટ આબુ ઉપર જવાનું હોય ને એના ઉપર ગુરુ શિખરે પું એટલે તમારોમ જેવું કે નજીક થી એકદમ વાદળા નીકળતો હોય ને એવો અનુભવ થાય, પછી નાખી નાખી લેક છે. એ બઉ મોટું સારું બોટિંગ માટેનો સારો વ્યુ છે.
હા એ તળાવમાં બધા બધા લોકો બોટિંગ કરતા હોય છે. ત્યાં સામે પારત માતાનું મંદિર હ મલ બહુ સરસ હોય. શિયાળામાં કઈક ખીચી જાય નહી એની તળાવ?
એ એ લેખ નું મા ખરું કે બઉ ઊંચું હે ને હાઈટ એટલે બરાબર ઠંડક થોડી રહી જાય ને એટલે આખું જે તળાવ રહય ને એ ઠંડુ થઈને મસ્ત બરફ જેવું બની જાય. આ આખું આમ તમાર બરફ જેવું લાગે આખું.
શિયાળામાં તો માઇનસ ડિગ્રીમાં તાપમાન જતું રહેે એટલે માઉન્ટ આબુ નું ત્યારે તો લોકો ઓછા ફરવા જાય પણ અતારામાં બઉ જાય ઉનાળો અને ચોમાસા ની ઋતુ હોય ને એટલે બધું શું પ્રકૃતિ અ તારમ ચારેક ગોડા ખીલેલી હોય વરસાદના વાતાવરણ થી. એટલે હરિયાળીઓ તને વધારે જોવા મળે. હમ એટલે વધારે મજા આવે બધી. યા તાર હ અમે હિલ સ્ટેશનો જોયો ને સાપુતારા પછી આ દ દરિયા કિનારો વધ વાર કા સ્ટેચ્યુ ઓફ યુનિટી હ આ બધું ફર્યા હોય, તો વધારે મજા રહે એમ.
તો આા એ સાજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ એક સારું છે સરદાર પટલ સાહેબ નું બઉ મોટી પ્રતિમા છે. હ મારા ખ્યાલથી તો આખા વિશ્વમાં લગભગ સૌથી મોટી રહેશે?
એકસો ને બે્યાસી મીટર ની ઉઊંચાઈ વાળી છે ને કઈક હું?
હા એકસો બ્યાસી મીટર જેવી ઊંચાઈ કરી એની. તો એની પણ વિઝિટ લઈ શકાય.
અને તો આખું અંદર થઈને ગેલેરીમાં થઈને જોઈકવાનું હોય ને કઈક.
હા એનું તો સીન બી સારા છે. ત્યાંથી ઉપર થી તમને મ્યુઝિયમ ટાઈપ નું આખું બનાવેલું છે. બધી માહિતી પણ મળે અને આજુબાજુમાં પણ નર્મદા નથી આવેલી છે તો ઈબાન સાધુ બેટ ને બધું કેહેવાય તો ઈબ સારું છે ફોટોગ્રાફી માટે પણ સારું રે.
થાય સરદાર ડેમ ને બધું બધું જય એટલે ત્યાં જોઈ ગયો તમે આજુબાજુનો નજારો બધો અ દ ડેમનો. હમ, એટલે બહ અત્યારે પબ્લિક બહુ જતી હોય છે ત્યાં પણ જોવા જવા માટે.
હા એ બાજુ પણ વરસાદ પેલો વરસાદ પડે ને પછી એ બાજુ ગ્રીનરી સારી હોય છે અને નદીમાં પાણી વધારારે આવે ને એટલે એ આખો સીન બઉ જબરજસ્ત થઈ જાય છે.
હમ.
એટલે એ ટાઈમે પેલા દરવાજા ને બધું ખુલેલો હો એટલે ધોધ બોધ નને બધું પડતુંય એટલે વધારે સારું રહેે મજાારે મજા આવે. તમના અહીંયા રાણકી વાવે એમ તો પાટણમાં આપડા સલા.
પર કેવું?
પણ રબા હમ બ ઉષા જોવા જઈએ રાણકીવા.
હે?
રાણકી વાવે પાટણ માં સારી હ પણ જો આપડે તો નજીક હ એટલે બહુ ઉષા જઈએ છએ.
હ રાણકી વા ને રાણકી વા ન સાચી વાત છે. બાકી રાણકી વા આવે ખરી હેરિટેજ સાઈટ છે વિદેશ થી ઘણી હમ્મ સાચી વાત સા હેરિટેજ મા આઇ પછી તો જુઓ ને ક્યાં બઉ ફેમસ થઈ ગય છે અને દેશ વિદેશ થી લોકો આવે છે બહુ અદ્ભુત કલાકૃતિઓ ન અંદર છે અને સાત તમાર ઊંડી છે. બહ હા
ત્યાંથી મઢેરા જઈએ ક એવી કોઈ ગુફા ત્યાંથી સૂર્યમંદિર મઢેરા કરું ને આપડે ત્યાં પણ જઈશ ડાયરેક્ટ નીકળ આવ્યુંઈ ગુફા જાય. ત્યાંથી અંદર પેલા રાજાઓ બધા અમે એવી રીતના યુદ્ધ લડાતું એટલે બચવા બોલે એક જગ્યા થી બીજી જગ્યા નીકળવા માટે માટે આવી ગુફાઓ નો યુઝ કરતા એમ. અંડરગ્રાઉન્ડ હોય. હમ, ઘણા બધા સુપર રસ્તાઓ હતા.
હમ હમ હમ અને અમારે તો હમ બોલો બોલો.
અમે તો સિદ્ધરાજ જયશિ એ તો બહ લોબુ રાજ્ય બનાય્યું તું.
હા એ પણ સાચી વાત છે. હમ. અચ્છા અચ્છા પછી
આઈપી વાઈપી ભર્યો નઈ કઈ?
ના ના આ તમે જુઓ ને આ એસબીઆઈ નો કાલ લાસ્ટ ડેટ છે.
એવું એમને.
ઓવે.
હમ ફર તો હાને જાયવું છે મ્યુયઅલ ફંડ નો હો ને ભાવ કઈ કીધો.
એમ કે કેટલા ટકા પ્રીમિયમ બોલે છે?
પ્રીમિયમ તો તારામાં સોળ થી સત્તર ટકા કાની આજુબાજુમાં બોલે છે પણ એમ કે સારો એવો રહે છે એમ ભરી દો તો વળી જે બે બે ચાર પાંચ હજાર રૂપિયા તાલતો જાય તો સારું રે એમ.
ચાલે ચાલે શો જો શોર્ટ ટર્મ માટે પણ સારું રે અને બીઆઈ એક સારી શું કેહેવાય બેંક છે ઇન્ડિયા ની તો સૌથી મોટા મોટી બેંક ક્યા વિરસો રશનીયા એટલે આમાં લોંગ ટર્મ માટે રોકાણ કરવું હોય તો બી એક સારું રહે.
હમ.
હ તો મારો વિચાર એવો છે કે ભરાય હા બોલો બોલો
પાવુ મ્યુચ્યુઅલ ફંડ નું ખરું ને એટલે વધારે ર એ
હા મ્યુચ્યુઅલ ફંડ નું ખરું સાચી વાત છે કે એસબીઆઈ નો પોતાનો તો હ જીયો એ તો લિસ્ટેડ જ છે. અરે હવે મ્યુચ્યુઅલફંડનું એ અલગ કરેલું છે એ એને
હમ એટલે જને મ્યુચ્યઅલ ફંડ નું અલગ કરી લે એટલે બાહુ.
આ પાછી શું કે ગવર્મેન્ટ હોય એટલે વસ્તી નો ઇન્ટરેસ્ટ તે વધારે ટ્રસ્ટ જળવાઈ રહે એટલે એનું શું ઇન્વેસ્ટમેન્ટ એ વધાર આવે એટલે લોંગ ટર્મ માટે તો બેનિફિટજ છે. કાલે લા તમે કેટલા લોટ ફરવાના છો.
મારે તો ગણો ને એક બે ત્રણની ગણતરી છે એમ કોન અ
બે ત્રણ લોટ ભરવા બસ મારે એટલીજ છે બે ત્રણ જેવા ભરી દઈએ કઉ બે ત્રણ એકાઉન્ટ માંથી એપ્લાય કરી દેવી એકમાં તો આઈ જાય ને
તાહ સો ટકા એક બી તો આયી જાય.
આના હું. પછી શું કેવાય કે આઈ. પી. ઓ ના આવે તો બે પોચ રૂપિયા આવે તો ફરતા આયે વરી
હા સો ટકા ફરવા જવાનું તો ગોઠવો ચોક કાલી વખત તો અમે ટાઈમ બહુ થઈ ગયો હો ફરવાય જયા નહીં અને બધી રીતના બઉજ એમ. મને આવ અમે ગરમીનો બહુ ઉકળાટ છે અમે પાહો વરસાદ પડ્યો. પણ કઈ એટલું બધું આમ પેલું વાતાવરણ ઠંડક જેવું. વેજવાળું નથી થયું એ હજુ ગરમી તો ખરી હતી એના કારણે થઈન થોડું વધાર રે પેલું. તમે નક્કી કરો ચી બાજુ જવું એમ. તમા ઇચ્છા હોય તો મારું આ બાબત ઉપર આમ ભાવ બીજું કો